હલો હ શું કરે
કઈ અં ક્વલિટી આયવો હો ને અત્યારે
હમ. આજે બધા લેક્ચર હતા
હા આજે બડા લેક્ચર હતા
હું હું.
આે બ્ડા સાહેબ આવ્ચ બ્ડા પિકક્ચર ઉઠાય
દસ પંદર મિનિટ પેલા સુેડવારી્યાજ હવે રેગ્યુલર ચાલુ થઈ જવાનું એટલે હ એવું જ કરે
હા રેગ્યુલર ખી થી ચાલ ખાવાનું છે.
એકવી તારીખર ટાઈમ ટેબલ છે એકઈ તારીખ પરીક્ષા
અચ્છા હમ હું કે હોસ્ટેલમાં ફાવી ગયું
હમ્મ હોસ્ટેલમાં ફાવી ગયું પહેલે જ પહેલા દિવસ તમે વાત કરેલી
હમ્મ.
બપોરે શું જમી લો.
હ બપોરે જણી રેગણ બટાકા નું શાક હોતું. હા અડો અડો ટિફિન મંગાવ
હ એવું મે હારું હોતી કરલું છે હ અડ્ડું અડ્ડું કરવાનું.
હમ્મ હવે જો અમે ત્રણ અમે ત્રણ જણાશે. ત્રણ જણાશે તેમાંથી બે જણા મંગાવીએ.
હમ્મ.
એક દિવસ મંગાવી દિવ આ મંગાવી દિવસ આ મંગાવી એમ વારેઠ
હ હા તે હારું પડે, એટલે બધાથી પેટ ભરીને ખવાય.
હમ્મ એમના પર પાંચ રોટલી.
હા, બરાબર. હારું હ.